હેલો
હા હા હ અત્યા
ગ્રેડ ગડ કેુંસ
કપાઈ કપાઈ ને આવે છે
ઓકે તો નેટવર્ક ઇશ્યુ હશે મે બી તારે આપણે વાત વાત કરી શું વિશે
હા
એ તો ગ્રેટીટ્યુડ એટલે આભાર ની ભાવના ને આપણેે મળલી અ મલેલી સારી વસ્તુ પ્રેમ મદદ અને અવસરો માટે તો દિલથી થેન્કફુલ રહેવું એને ગ્રેટીટ્યુડ કહેવાય શોર્ટમાં એમ તો આ એક નાની એવી છે હેબિટ છે એમ પણ એના પ્રભાવ જીવન ઉપર ખુબ મોટા ભી હોય છે એમ તો લાઈક આપે કઈ વસ્તુ આપે કોઈને જોડેથી મળી હોય તો આપેને થેન્ થેક બી થેન્ક્સ ભી કેવું જોઈએ થેન્ક યુ ભી કેવું જોઈએ થૅન્કસ તમારો એટટ્યુડ બતાવેને થેન્ક યુ યાર તમારે આભાર વ્યક્ત કરવાની અ સારું એવું ઇન્ટટેન્શન બતાવે એમ તો થ થન્કસ અને થેન્કયુ માટે અ થોડો ડિફરન્ટ છે એમ અને લાઈક તમને કોઈ વસારીવી હેલ્પ તમે કોઈને કરો તો એ બી તમને થેન્ક યુ કહેશે યાર કોઈ તમને સારી મતલબ સામે વાળું તો તમને સારી એવી હેલ્પ કરે તમારે એમને થેન્ક યુ કેવું જોઈએ એમ તો આ એક નાની એવી હેબિટ છે જે તમારા લાઈફને ચેન્જ બી કરી શકે છે ત ક્રેટીટ્યુડ આપના થોટસ રિલેશન્સ અને હેલ્થ અને ખુશી પણ હુજી બધા પર સકારાત્મકતાની અસર કરે છે કંઇક તમે બધાને થેન્ક્સ કેશો તો તો એનાથી તમારા થોટસ બી ચેન્જ થશે. તમારા રિલેશન બી સારા એવા બનતા જ છે બધા જોડે. પછી તમારી હેલ્થ બી સારી રહેશે તમને એમ થશે મેન્ટલ ત સારા એ થઈ જશે એમ કે હા મેંને થેંક કીધું તું એમ. તો બધામાં ખુશી પર સકારાત્મક અસર કરે છે એમ.
હા એ તો મતલબ કે ગ્રેટટ્યુડ વ્યક્તિને જીવનમાં મળેલી એમ મ અરેક ખૂબસારી વસ્તુ ને સાચી કદર કરવાનું શીખવે આપણે કે આપણે કદર કેવી રીતે કરવી જોઈએ. અને સફળતા પછી આપણેે જમીન સાથે જોડાયયા રહ્યાનું શીખવે છે. અને લાંબા ગાળ આપ સુખી અને સફળ જીવન જીવવામાં મદદ પણ કરી શકે છે અને. અન્યને મદદ કરવાની પ્રેરણા પણ આપણ ને આપે છે. અને એનું ગ્રેટટ્યુડ એ પોતે નકારાત્મક નથી. પણ એ ર તેનો ખોટો અર્થ કે મતલબ અત્યારે કેટલાક પડકારો ઊભા કરી શકે છે. કેમ કે દરેક કર માટે અતિશય આભારી રહેતા વ્યક્તિ પોતાના હક્કો માટે જહજ ઉઠાવતા સંકોચ અનુભવે છે. એટલે પોતાનો હક છે. પણ તે કહી નથી શકતા એમને સંકોચ અનુભવે છે એ લોકો.
હા ના આજના સમયે ઘણા લોકો છે જે એમ કે નથી તેના પાસે એમ કે વધારે વિચારે છે એમ. જે લોકો નથી એના વિશે બહુ વિચારતા હોય છે આજના સમયમાં બહુ લોકો એમ. લાઈક આઈ રયો કેમ જતો રહ્યો? મને છોડીને એવું બધું બહ વિચારતા હ છે તો બીજા લોકો પાસે શું છે તેની સાથે કમ્પેરિઝન કરે છે જે અને પોતાની પાસે જે છે એની કદર કરતા નથી ગ્રેટીટૂડ આપને શીખવાડે છે કે જેને આપણી પાસે છે એના પણ તો એના માટે પણ ખુશ રહેવું જોઈએ એમ. લાઈક આપણા જોડે એવું કોઈ પર્સન છે અને આગળના મતલબ આગળ આપડા જોડે એવું પાસ્ટમાં થઈ ગયું છે કે એ પર્સન આપડે છોડીને જતું રહ્યો તો એક પર્સન અનધર પર્સેન આપણે છોડીને જતો રહ્યો તો પછી એના વિશે આપણે બહુ ના જ વિચારવું જોઈએ એમ. જે આપડ લાઈફમાં નવું આવ્યું છે એની સાથે આપડે કમ્પેરિઝન પણ ના કરવું જોઈએ કે હા મારો પાસ્ટ આવો હતો તારા જીવો ન તો એમ આપણે એ રીતે બી કમ્પેરિઝન ના કરવું જોઈએ એ પણ ઉપરથી અ એના જોડે ભી ખુશતું રહેતા શીખી જવું જોઈએ એમ. કારણ કે એ તમારી જોડે છે નઈ બરાબર તમારે જોડે પાછું બી નથી આનો તો તમારે જોડે છે એની તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ કદર કરવી જોઈએ. સૌથી પહેલા આપણે તો માતા પિતા નો ભી આભાર માનવો જોઈએ. તે આપણા માટે ઘણી મહેનત કરે છે. પ્રેમ આપે છે અને આપડુ ભવિષ્ય ભ સારું બને એના માટે બહુ બધા પ્રયત્નો કરે છે. એના ત્યાગની કિંમત પૈસાથી નથી કરી શકાતી તો આપણે એટલીસ્ટ બીજું કઈ કરી કે ના કરી એટલીસ્ટ એમે ગ્રેટટ્યુડ તો આપી શકે ઇવન આપણે સવાર ના ઉઠી ને એમને એટલીસ્ટ ગુડ મોર્નિંગ તો કહી શકાય એમ, ગુડ મોર્નિંગ રાત્રે સુતા પેલા ગુડ નાઈટ ક્યાં કઈ વસ્તુ તો થેન્કયુ. એ તે કોઈ બી તમે ગ્રેટટ્યુડ એમને આપી શકો છો ને. અલગ એવી લેંગ્વેજમાં બી આપી શકો છો સારી એવી રિસ્પેક્ટફુલ લેંગ્વેજમાં બી,
હા સુખ નો સાચો માર્ગ છે ગ્રેટ્યટ્યુડ જે મળ્યું છે તેની કદર કરનાર વ્યક્તિ બધુ ખુશ હો છેને જે નથી તેની પાછળ દુઃખી થવાના બદલે જે આનંદ શોધી છે. તેને મતલબ એ ગ્રેટટ્યુડ નો સાચો મતલબ અર્થ છે. અને તે સબંધ ને તમે કીધું પેલા કે સબંધો મજબૂત બને મતલબ બને જ છે. માતા પિતા શિક્ષકો મિત્રો, અનેપરિવાર બધાને આભાર વ્યક્ત કરવાથી આપણે પ્રેમ અને વિશ્વાસ તો વધે જ અને લાગણી પણ વધે આપડે ગાડી, કેમ કે હમણાં મેમ અંદર થી થાય કે હા આને મને થેન્ક યુ કીધું. એના મતલબ કે, આભાર વ્યક્ત કરો ગમે તે રીતે એટલે, સંબંધો મજબૂત પણ બનાવે છે ગ્રેટીટ્યુડ,
હા
હ, પછી માનસિક શાંતિ પણ આપે છે. કે ગ્રેટટ્યુડ વ્યક્તિ ફરિયાદ ઓછી કરતા. ઓછી અને પ્રશંસા વધુ કરે જેના કારણે મનમાં શાંતિ અને સંતોષ રહે છે મતલબ કે, કેમકે ફરિયાદ ઓછી અને પ્રશંસા વધુ કરે કે જેના કારણે મનમાં પણ આમ શાંતિ અને અસંતોષ અનુભવાય છે આપણે, અને ઈર્ષા ઘટાડે છે આપડી કે બીજાની સફળતા જોઈ ને આપણે દુઃખી ના થઈએ પણ આપણે. પાસે જે છે એના થી કરી અને ઈર્ષ્યા આપડી ઓછી થાય.
હમ
સેલ્ફ કોન્ફિડન્સ પણ આપડે વધારે છે. પોતાની સફળતા ને મળેલી આપણે તકો માટે આભાર માનવાથી વ્યક્તિ આમ પોતાની ક્ષમતાને ઓળખી શકે છે. આમ ઓળખી શકે છે કે આપણેે ક્યાં ક્યાં વ્યક્તિ છીએ અને વધુ, આત્મવિશ્વાસ થી આગળ પણ વધી શકે છે એરિયો અને સમાજમાં એકતા પણ વધારે છે એકબીજાના યોગદાન નો સ્વીકાર કરવાથી સહકાર વિશ્વાસ અને ભાઈચારો પણ વધી જાય છે.
હા
આપણે મનમાં મન મા સંતોષ લાવે છે કેમ કે જે વ્યક્તિ પોતાની પાસેજ પાસે જે છે તેની કદર કરે છે તે હંમેશા અમે ખુશ રહે છે તેને સંતોષ વગર સુખ મળતું નથી. અને અહંકાર પણ દૂર કરે છે કેમ કે સફળતા માત્ર પોતાની મહેનત નહી પણ બગવાદ ઘણા લોકો સહયોગ થી મળે છે. આ સમજણ અહંકાર ને મતલબ ઓગાળે છે.
હા અને ટીચર ફ્રેન્ડસ અને બીજા લોકો જ આપડી હેલ્પ કરે છે. એમને ભી આપડણે થેન્કફુલ રહેવું જોઈએ કેમ કે અને એક નાનો થેન્ક યુ પણ કોઈ વ્યક્તિ ને ખાસ અનુભવ ફીલ કરાઈ શકે છે એમ અને સંબંધોને મજબૂત બી બનાવી શકે છે લાઈક કોઈ ટીચર તમને અ મીન્સ તમને કોઈ ડાઉટ હોય તમે ટીચરને પૂછો હોય તમને ઇઝીલી સોલ્વ કરી આપે પટલે તમારે એમને એમ કેવું જોઈએ કે થેન્ક યુ સો મચ મેમ અ ફોર હેલ્પિંગ મી એમ તમે એટલું કહેશો તો એમને એમ થશે કે વાહ મતલબ આ છોકરી અ મીન્સ મીન્સ એમનો જે રિસ્પોન્સ હતો તમારા પ્રત્યે તમને બૉ સારું લાગ્યું એવું એમને ફીલ થશે એમ અને ફ્રેન્ડસ માં બી તમે થૅન્ક યુ કેશો ને તો એમને બી એમ જ થશે કે હા થેન્ક યુ કીતું એલા અને આ વાત ગમી છે એમ એટલા માટે મને થેન્ક યુ કીધું અને આ હેલ્પ કરી મે અનેને ગમી એમ તો થેન્ક યુ કોઈ બી વ્યક્તિને એમ કે સ્પેશિયલ ફીલ કરાવી શકે છે એમ ક્રેટિટીથી મનની શાંતિ ભી મળે છે જયારે આપણે રોજ વિચારીએ કે આજે મને શું શું સારું મળલ્યું કોને મારી મદદ કરી અને કઈ વસ્તુ માટે હું થેન્કફુલ છું ત્યારે નેગેટિવ થોટસ ઓછા થાય છેમ અને પોઝિટિવિટી વધારે આવે છે એમ તો સાયન્ટન્ટિફિક રીઝન રિસર્ચ બી પર પણ બતાવે છે કે ગ્રેટટ્યુડ પ્રેક્ટિસ કરવાથી સ્ટ્રેસ એન્ઝાયટી અને ડિપ્રેશન બી ઓછા થઈ શકે છે એમ ગ્રેટિટુ પ્રેક્ટિસ કરવાથી એમ તો જે લોકો ગ્રેટફુલ હોય જેથી તે એને વધુ હેપી અપ ટુ મિસ ઓપ્ટિમિસ્ટિક અને ઇમોશનલી સ્ટ્રોંગ હોય છે એમ તો ગ સંબંધોમાં પણ મોટો એવું ચેન્જીસ લાવે છે જો આપડણે ફેમિલી ફ્રેન્ડ્સ કે કલગ્સની કદર કરીએ તું તેમની પ્રશંસા કરી એમને ન્કરેજમેન્ટ આપે તો એ તેમને એપ્રિશિએશન બતાવીએ તો અ ટ્રસ્ટ અને પ્રેમ બંને જ વધે છે એમ તો સ્ટુડન્ટ માટે ગ્રે ખૂબ જરૂ જરૂરી છે એમ પોતાના ટીચર્સ પેરેન્ટ મળલેલા એજ્યુકેશન માટે થેન્કફુલ રહેવું જોઈએ એમ તો આમ આ ભાવના જેટલ ડિસિપ્લન અને રિસ્પેક્ટ પણ ડેવલોપ થાય છે તો સ્ટુડન્ટ તો તો વધારે જ થેંક્યું રહેવુ જોઈએ
એટલે મબ આપણેે નેગેટિવન્ટમાં વાત કરીએ તો બધા બધા આપડો મને ફાયદો પણ ઉઠાવી જતા હોય છે કે આપણેે કેટલાક લોકો આપડે ગ્રેટ્યુસપા હોય એટલે ફાયદો ઉઠાવવા ફરામાં પોતાના કામ પણ કરાવતા હોય મારું આ કામ કરે આ કામ કેમ કે આપણે સંંકોચ અનુભવા એમને કઈક કહેવાવામાં એટલે આપડે ચુપચાપ એનું કામ પણ કરી દઈયે છીએ અને ના કેવા માતો બહુ જ મુશ્કેલ પડે છે ઉપકારનો બદલો આપવાની ભાવના થી વ્યક્તિ પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ દરેક કામ માટે હા જ પાડી દે છે પોતાની ઈચ્છા ના હોય તો પણ તે કામ કરી જ છે કેમ કે ના જ નથી કહી શકતું સંકોચ અનુભવાય છે એક જાતને એમ
હા અને રોજ ગરેટીટ્યુડ પ્રેક્ટિસ કરવા માટે કેટલી સરળ એવી હેબિટ છે જે તમે તમારાજાતે જ અપનાવી શકો છો એમ તો સવારે ભગવાન નો આભાર માનવો જોઈએ મીન્સ સવારે કે ભગવાન થેન્કફુલ રેવું જોઈએ અને રોજ ત્રણ લખવી જેના માટે તમે થેન્કફુલ છો લોકોને દિલ થી થેન્ક યુ કહેવુ હો નાની મદદ ની પણ કદર કરવાની એમ ના કોઈ તમને અ વાસન ધોવામાં બી હેલ્પ કર્યું તો એને બી થેન્કયુ કેવા લાઈક તમે કોઈ કપડા મૂકવામાં બી હેલ્પ તો એને ભી થેન્ક યુ કેવાનું કોઈ તમને ખૂરશી મુકવામાં હેલ્પ કરી હોય તમારું કામ એને કર્યું હોય તો બી તમારે થેક ફુલ રહેવું છે ને તમે એવું ખાલી ચમચી બી આપે તો બી તમારેને થેન્કફુલ રહેવું જ જોઈએ પણ તમને અ આમ કીધું તો એનું કે એમ કરી દીધું તો કે તમારે થેન્કફુલ તો રહેવું જ જોઈએ એમ પોતાની હેલ્થ ફેમિલી ઓપોર્ચ્યુનિટીસ ને અ ઓપોર્ચ્યુનિટીસને એપ્રિશિએટ કરવી જોઈએ અને આપડા જે નેચર જે છે એન્વાયરમેન્ટ છે એને ભી આપણે ગ્રેટીટ્યુડ અ જરૂરી છે લાઈક કે આપણે હવા પાણી